હૌ, બોલો બોલો.
કેમ છો? મજામાં? ચલો ને આપડે એક એક મસ્ત ટોપિક પર વાત કરીએ. ડિજિટલ પેમેન્ટ અને રોકડ.
બહુ સાંભળ્યું આના વિશે.
હા તો, મને તો એક મારી વાત યાદ આવે છ, કે જયારે હું આજે ગયો હતો ને, માર્કેટમાં પણ મારી જોડે કેશ નથી હતા. પણ બધું મેં યુ પી આઈ થી જ કરી દીધું હતું ત્યારે. એ મને આમ નવાય લાગી કે હવે જમાનો કેટલો
આ, હા, યાર આજકાલ તો બધું જ મોટા ભાગે ઓ ઓનલાઈન અને ડિજિટલ થઈ ગયું છે. અને ખુબ સરસ વાત છે, એવું થવું જોઈએ, જેનાથી વધારે ટ્રાન્સપરન્સી રહે.
હા
અને થોડું કે, એવું કે સેફ બી
એ બી વાત છે, પણ સેફ કેવી રીતે? થોડું જણાવશો મને?
હું મારો જ કિસ્સો લઈ લઉ. મારે એક સમયે હું અત્યારે દિલ્હી હતો. દિલ્હીમાં મારો ફોન ડિસ્ચાર્જ થવાના ડિસ્ચાર્જ થવાનો હતો. અને માર જોડે કેસ હતો નહી. તો મને ત્યારે ખૂબ તકલીફ પડી તી. જો મારી જોડે કેસ હોત તો છેન મારથી સાર મતલબ મને કંઈક પેમેન્ટ કરે, મને કંઈ જરૂર પડે, તો કેસ, કેસ લા કેશની જરૂર, શું કેવાય
હમ, બરાબર છે.
કો અને મને કોઈ તક કલિપ ના પડે આગળ, ઈફ મારો ફોન ડિસ્ચાર્જ થઈ ગયો હોય.
હા, એ વાત તો સાચી છે પણ અહ જોવા જઈએ તો પણ ડિજિટલ પેમેન્ટથી ચેન્જની તકલીફ નથી પડતી.
હા. પેલા પાંચસો રૂપિયા આપી ને દુ કાનદાર ને કહીએ ચેન્જ નથી હવે એ પ્રોબ્લેમ ઓછી થઈ ગઈ છે બટ હવે જેવુ જમાનો ચેન્જ થય રીતે આપણે એડેપ્ટ કરવું પડે.
બિલકુલ સાચી વાત અને દરેક ટ્રાન્ઝેક્શન નો રેકોર્ડ પણ મલી જાય
હા, એ એજ મોટી વાત છે કે બધા ટ્રાન્ઝક સન નો ટકિંગ થાય કક આપડે કોને કેટલો ખર્ચો કર્યો બધી આપડણે મેન્ટેન કરી શકીએ એ બજેટ ટ્રેકિંગ બી થાય એ ખુબ સરસ વાત થઈ ગઈ છે.
હા અને પેલા તો કેશ વાપરતા એવા રિકર્ડ રાખવો મુશ્કેલ હતો કેશમાં રિકર્ડ કેમનો રાખવો એજ બહુ મોટી વાત હતી.
હા સાચી વાત છે. માર તો મને એક વાત યાદ છે કે હું ટ્રીપ પર ગયો હતો ત્યારે હું કેશ લથી કેશ લઈને ગયો હાથે કરીને. ત્યારે મને હિસાબ રાખવો બહુ મુશ્કેલ પડેલો મને.
હા, તેથી જ ને હવે તો બેંકિંગ એપ ખુલી છે એટલે બધી ડિટેલ એમ જ મળી જાય છે એટલે આપ પણને કોઈ વાંધો જ નહીં થી હો
હા, પણ ડિજિટલ પેમેન્ટ થી લોકો વધુ ખર્ચ પણ કરી નાખે છે. નાના નાના ટ્રાન્ઝેક્શન કરે છે. એમાંથી અહ વધારે પેમેન્ટ થઈ જાય છે.
ઓહો. પણ એ કેમ એવું?
કારણ કે પૈસા પેલા ફિઝિક કલી જતા નથી દેખાતા એટલે પેલા દસ રૂપિયાની નોટ આપડા ખીચામાંથી જતી હતી તો આપણને ખબર પડ દસ રૂપિયા ખર્ચયા પણ હવે ઓનલાઈન આપણે નાખ ખી દઈએ યુ પી આઈ હવે યુ પી આઈ માં નવું આવી ગયું છે યુ એ લાઈટ જેમાં આપણે યુ પી આઈ પીન વગર પણ પેમેન્ટ કરી શકીએ છે. ઓકે તો આપડે જ્યાં પેમેન્ટ કરીએ તો પીન પણ નથી માંગતું અને આપને લાગતા પણ નથી કે આપણે પેમેન્ટ કર્યું.
બિલકુલ બિલકુલ તમારી તો સાચી વાત છે. પણ આ કેશ આપતા હોય ત્યારે લાગે કે પૈસા જ ગતા રહ્યા છે ને આ
હા એઓ હા એ તો આપડે જયારે કેશ લાગે બટ અહ હવે જમાનો ચેન્જ થાય તો શું કરીએ અને આજકાલના છોકરાઓ પણ ડિજિટલાઈઝ થવા માંડ્યા છે અને જે માણસ ચેજને એડેપ્ટ નથી કરી શકતું તો એ સર્વાઈવ નથી કરી શકતા માર્કેટમાં.
બરાબર છે. એકદમ સાચી વાત છે અને હું જાણી શકું છું કે તમારા ઘરમાં બધા ડિજિટલ પેમેન્ટ વાપરે છે કે કેશમાં જ વધારે પડતું??
ના મારા ઘરે જે સિનિયર્સ છે લાઈક મા ફાધર થઈ ગયા એ કેસ જ પ્રેફરસ પ્રેફર કરે છે અત્યાર પણ
હા અને તમને લાગે છે કે કેશ પર કંટ્રોલ વધારે રહે.
મારા ઘરે. પણ કેશ પર કંટ્રોલ વધારે રહે એમાં કેવું છે કે મારા ઘરે દાદાજી છે એ પણ કેશ જ રાખે છે પહેલાથી એમની આદત છે એટલે કેશ પર વધારે કંટ્રોલ એમના પહેલાથી સેટ જ છે અને પણ આજકાલના છોકરા કેશ પર કંટ્રોલ નથી એ લોકોના દસ વીસ રૂપિયા ખોવાઈ જાય છે.
બરાબર વાત.
હલો. હેલો હા એટલે જ
હા બોલો બોલો.
હલો. હા એટલે જ આ બદલાવ ખરેખર આમ ઝડપથી આવી ગયો છે શું કેવ? તમારું માનવું આ યુપીઆઈ ના કારણે
હો સાચી વાત છે સાચી ત છે હવે તો મન દિન માં જઉ છું, ત્યાં પ્રસાદ લેવા માટે. વી મારા ક્યુ આર પે સામે ક્યુઆર હોય તો મારે યુપીઆઈ કરવું પડે છે પ્રસાદ માટે. બી યુપીઆઈ, બોલો કેવા દિવસો આવી ગયા! પેલા તો લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, આમ એમ. દર્શન કરવા હોય ત્યારે બી યુપીઆઈ પેમેન્ટ કરીને દર્શન કરો.
હા, એજ. અને મન તો એક વસ્તુ યાદ આવે છે, કે જયારે હું શાકભાજી લેવા ગયેલો ને. ત્યારે એ લોકો જોડે પણ ક્યુ આર કોડ હતા, એ જોઈને મને ખુબ નવાઈ લાગી.
હલો. હલો, હલો!
હલો, હલો! હા, થોડો નેટવર્ક હ.
અ
હલો.
હા, બોલો. હા, તો આપડે કઈ વાત પર હતા?
સોરી, સોરી ને નેટવર્ક ઈશું થઇ ગયો હતો. હા, એ તો ખરું છે, એ જેમ એને તો ચેન્જીસ કહેવાય, એને તો એડબિલિટી કહેવાય. ઈફ એ લોકો ક્યુઅર ના રાખે, તો આજકાલ બ્લિંકટ આઈ ગયું છે, લેપટોપ આઈ ગયું છે, ઇન્સ્ટા માટેર્ટ આ આવી ગયું છે, તો એ લોકો તેથી મંગાવી શકશે.
બિલકુલ સાચી વાત છે તમારી, તો પણ આમાં સાયબર ફ ફ્રોડનો. રિસ્ક પણ હોય છે ને?
ચિંતાની વાત ખરી, બટ એમાં તમારે સાચવવું પડે કે તમે કોને પેમેન્ટ કરો છો, કોઈને ઓટીપી નહીં આપવાનું, આમ નહીં. તેમની આરબીઆઈ પણ કહે છે, ભારત સરકાર પણ કોઈ અજાણી વ્યક્તિને ઓટીપી શેર ના કરો.
તો પછી તમને ક્યારે?
હા, કેમ કોલ આવ્યો હતો ને? ઘણી વાર આવ્યો છે.
તો લોકો ભૂલથી ઓટીપી આપી દે છે, તો તમને તમે આપેલો એ ઓટીપી
ના આપણેે અવેરનેસ રાખવાની, આપડી જે ટુકલર છે, તેને લખેલું આવે. એ જ ને, આપડો ફાયદો, આપણેે આપડી એ રીતે કરવો પડે.
હા, એ પણ એક મોટો જ ફાયદો છે, અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ બેંક રકોર્ડ હોય છે ને?
ઓબ્વિયસલી, પેલા બેંક મે મેન્યુઅલી રેકોર્ડ મેન્ટેન કરતું હતું, હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થવા માંડ્યા, તો બેંકે પણ એડેપ્ટબટી કરી, એમને ડિજિટલી ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું. સિસ્ટમ થાય છે બું?
તો તમને શું લાગે છે કે ફ્યુચરમાં કેશ બંધ થઈ જશે
હા પૂરી રીતે તો ના થવું જોઈએ પણ એનો ઉપયોગ ઓછો થઈ જશે મારા ખ્યાલથી
હા હું પણ એવું જ માનું છું
કારણ કે દરેક આપ પાસે સ્માર્ટફોન તો નથી બટ જોઈએ હવે ફ્યુચરમાં શું થાય ફ્યુચર તો જોયું નહી
બિલકુલ સાચી વાત છે છે તમારી તો
અને અમુક જગ્યા તો ઇન્ટરનેટ પણ ચાલતુ નથી કેસ તો હોવ જરૂરી છે
સીધી વાત છે વાત તો એકદમ બિલકુલ સાચી છે
હમ
અને કઈક ઈમરજન્સી આવી ગયા અને ત્યાં ઓનલાઈન ના ચાલ્યું તો પછી શું કરું
એજ વાત છે ને કે એટલે તો મોટા ભાગે આપડે કેસ રાખવું પડે ફોર ઇમરજન્સી એક સેફ ફંડ હોવું જોઈએ આપડી જોડે
ટ્રાવેલ કરતા વખતે કેશ હોવું જોઈએ જરૂરી જ છે
હા હા ટ્રાવેલ કરતા કેશ રાખું જ મેં તમને પહેલા જ જણાવ્યું હતું કે હું ટ્રાવેલ કરતો હતો ત્યારે હું કેશ લઈને જ ગયો હતો એજ બાબતે કેમકે ઈફ હું તો ગયો હતો હિલી એરિયા તો ત્યાં નેટવર્ક નો ઈસ્યુ થાય તો એટલે તો મે કેશ રાખ મારા જોડે બટ ત્યારે મને મુશ્કેલ થઈ હતી એના ટ્રાન્ઝેક્શન જે મેં કર્યા હતા એને રેકોર્ડ કરવામાં
હમ બરાબર છે અને કેશમાં કઈક રોબરી નું પણ ટેન્શન ખરું ને કેશમાં કોઈક કોઈક આઈ જાય અને લઈ જાય તો કેશમાં કોઈ ટેન્શન ના થાય તમને કે આટલા બધા કેસ ગતા રહ્યા
બસ એ તો વાત ખરી પેલાના જમાનામાં ટેન્શન હતી હવે એ ટેન્શન ઓછી થઈ ગઈ છે આજકાલ બધું મોટા ભાગે યુપીઆઈ થઈ ગયું છે અને કેશ ર રાખતા નથી
હા વાત તો સાચી છે બટ આપ આપડણે જો ઘરમાં આપણેે કેશ રાખ્યા હોય અને કઈક થઈ ગયું કોઈક આઈ ગયું અને લઈ તો પછી કેવાય ને કે ગતાર રો આમ ચોરી થઈ ગઈ એવું ના કેવાય
એ વાત ખરી એ વાત કરીવી થોડી અનસર્ટનિટી છે કોને ખબર એ તો કઈ પણ થવા માટે કઈ પણ થઈ શકે બટ એ તો કોને જોયું છે
હા મારા મતે તો હું યુપીઆઈ સાઈડ જવા ઈચ્છું છું કારણ કે આજની જનરેશન પણ આમ કેવાય ને આમ ઝનઝી થઈ ગઈ છે સો
એ વાત ખરી કે ટેકનોલોજી ન ઉપયોગ કરવું જોઈએ આપડણે બટ ફોર એમરજન્સી જેવી રીતે આપ વાત કરી કે કોઈ એમરજન્સી આવી ગઈ ટ્રાવેલ કરીએ છે. . તો એના માટે કેશ હોવ જરૂરી છે. કે બટ યુ પી આઈર પર પુલ યુ પી આઈ એ કેમ કે એડેપ્ટ કરવું જોઈએ ચેન્જીસ જોય
હા તમારી બિલકુલ સાચી વાત છે ને વાત તો તમારી એકદમ સાચી છે. બટ જોવા જઈએ તો યુ પી આઈ વધારે ઉપયોગ કરીએ તો એ આગળ રહેશે આપણા માટે તો કારણ કે બધું અંદર બધું જ આપડે અંદર રહેશે એનું કે કેટલું ટ્રાન્ઝેક્શન થયું અને કેટલું નહી એ બધી આપણને જાણ રહેશે. .
ઓબ્વિયસલી ઓબ્વિયસલી કેમ કેય યુ પી આઈ એક એવું માધ્યમ છે જેનાથી સરકારને પણ ટક ટ્રેકિંગ રહેશે કે કોના કેટલા પૈસા ખર્ચા છે. કોઈ બ્લેક મની મતલબ સરકાર ન ટ જે કે બ્લેક મની ને રીડ્યુસ કરવું. અને વ્હાઈટ મની તરફ આવુ. એટલે કેશ રિડ્યુસ કરે છે અને યુ પી આઈ યુ પી આઈ યુઝ કરવા માટે બધાને મોટીવેટ કરે છે.
છે કે હવે તો આપડે આ આપડે ઓનલાઈન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ તેથી ગવર્મેન્ટ બી જોઈ શકાય છે. એમને પણ બધી ખબર પડે છે કે કેટલું આ લોકો નામ ખાતામાં છે બેલેન્સ અને શું નહીં અને
ના ના એ ગવર્મેન્ટ જોઈ શકે છે, પણ એ જો ગવર્મેન્ટ અ હાથે કરીને ચેક નાખ
હા એટલે તમે જેમ કીધું કે ટ્રેક કરે છે બસ એ એમ જ હું એમ જ કેતોતો કે તમારી બધી જ વાત ત મને ખબર તો પડી ગઈ છે તમે શું કહેવા માંગતા હતા ને સમજવા માંગતા હતા ખુબ મજા આવી ગઈ તમા જોડે વાત કરીને આજે મને ખુબ જાણવા મળ્યું.
થેન્ક યુ થેન્ક યુ.